અ શું કરસ, હલો..
હલો.
હા હું કરસ
બચો ફ્રી થયા તમે શું કરો.
હું જો ફ્રી થઈને હૂતી છું તો હું કરસ..
બસ હું એ ફ્રી થઈને હુતીસુ શું કામ કર્યું આજે.
આજે જો સવાર માં તો પેલા ઉઠી ને રોટલી બનાવી.. રોટલી બનાવીને પછી વાસણ એવું કે પછું રસોડુ બહુ ગંધાતું થઈ ગયું હતું મા રસોડુ જોયું ભ ત્યાં થય..
એવું છે..
હમ પછી રસોઈ કરી કપડા ધોયા આજ તો બહુ કામ વધી ગીવ તું..
એવું છે..
હમ તે શું કર્યું આજ.
હમે તે ઘર નું કામ કર્યું બધું..
હમ રસોઈમાં હું બનાવ્યું તો.
રસોઈમાં અમારે બાર જમવા નતું એટલે રસોઈમાં કઈ નહોતું બનાયવું
છે..
તમે શું બનાવ્યું હતું
મેં તો આજ મારે મા મમ્મી નો ઉપવાસ છે તે કળીને છાકર નઈ કતું..
એવું છે..
હમ આજ જવાનુ સે ને પાલરે
હા જાવાનું છે મેડમ આવાના છે ને આજે
હા મેડમ આવવાના છે હો. બોલો બોલો તે શું કરેસ બધા એ.
બસ છો અત્યારે તો સૂતા છે ત્યાં સુું કરે બધા..
હમ અમારે એમ બધા સુતા છે ને બોલ બોલ
સું વાડી નું કામ કરું કયાં છે ટાઈમ.
એવું પણ વારી અમથી છાતી જ નથી..
એવું છે
એવું છે. આ તો ક્લાસ ખત્મ છે. કેમ જાવ બપોર પછી જાવાનું હોય પણ બપોર પછી તો ક્લાસીસ ચાલુ હોય
હા..
હમ.. હું આજ વિચારતી હતી કે થેલીું બે પડી છે તો સેવી નાખવું પણ.. હ સડી ગીતી તે બધા છા અમે બીધું પાકીી નથી બી..
એવું છે..
હમ.. બોલ બોલ તો એ બીજું આજ તો પાલરમાં હેર કટિંગ સીખવાડવાની સે ને
હા હેર કટિંગ લેવાનું છે આજે..
હમ એટલી જ ને મેં આજ માથામાં મી તે નાખી દી મસ્તીની..
હા..
હમ જે સ્પેરો મેદાાસ તો સ્પીચ બોલવાની છે ને તે મેદા કા.. વ્યવસ્થિત તૈયાર થઈને જાય ને.
એજ કાલે નતી બની,
હ કાલે નતી બોલી,
થઈ ગઈ પ્રેક્ટિસ સ્પીચ દેવાની,
હમ્મ પ્રેક્ટિસ તો થઈ ગઈ એમાં એવું છે કે ઈ બોલે ને એવી રીતના તો આપણને કાઈ, માં પરફેક્ટ ફાવે નહી.
બસ એ થોડું ઘણું આપીએ અમે છે.
એવું છે ઈમ,
એમ હમ્મ એવું છે.
હઓ તૈયારી થઈ ગઈ સ્પીચ દેવાની.
હં..
એવું છે.
હા. એવો છે મેસેજ બેસેજ આયવો તો, કંકોત્રી નોટ મેની હા... અ અઢી વાગે જવાન છે ત્રણ વાગે,
ના ઈ તો કઈ ખબર નથી લગભગ ટાઈમિંગ નો મેસેજ નથી કરેલો.
નઈ ને,
નઈ,
અચ્છા. એ મેસેજ નથી આવ્યો તો મે કીધું કદાચ આજ તો ત્રણ વાગે જાવાનું છે.
ત્રણ વાગે જ કદાચ જવાનું છે, ટાઈમિંગ નો મેસેજ નથી નાખ્યો.
હા. નહી તો છું બાાલ મંદિરે જાવું હતું પણ આ કામનો પાર આવતો નતો પન દીઓ, સૌ,
કેમ બાળ મંદિરે,
ના બસ આટો મારવા વજન કરાવીને બેઠ કરું એમ બાળ મંદિરે,
એવું છે.
બોલ બોલ કઈ બીજું,
હુ ચાલે નવીન માં તમારે.
નવીનમાં તો કાઈ નથી જો બેન અ વાંચે છે. ભાઈ લેશન લખેશ માર મમ્મી હુંતા ને હું એ પાછલા રૂમમાં હુંતી છું.
એવું છે.
હમ્મ એવું કામ હાલેસ તમારે અહીંયા હું કામ હાલે.
અમારે ભાઈ બેન બધા સ્કૂલે ગ્યા છે ને મમ્મી વાડી ગ્યા છે.
હ અ. એવું હે એમને.
શું પાર્લર માં આવાના છે.
હું પાર્લર મા આજ આવાની છું હો. એને મસ્તી ના ધોઈ નાઇખા હવે કઈ ખબર નઈ હો કેટલા દિવસ હાલે ઈ.
એવું છે.
હમ્મ.
શું પાર્લર નું આવડી ગ્યું બધું.
હા હો પાર્લર નું તો હમ્મ ફાવી ગ્યુંસ.
એવું છે.
હમ્મ પાછો હું કે આપડે ઘરે પ્રેક્ટિસ ઘણી કર પણ. મટરિયલ છે નઈ ને.
હા.
હમ નકર તો ઘરે તો પ્રેક્ટિસ કરીએ આપડે પણ મટીરિયલ નથી ને.
હું ફેેશિયલ બ્લીચ ને બધું એમ આવડી ગયું.
હા ફેશિયલ ને બ્લીસિંગ ને બધું આવડી ગયું છે.
એવું છે આઈબ્રો બરોબર ફાવી ગયો છે એટ લેેતા.
હમ આઈબ્રો તો ફાવી ગયો છે પણ કોઈને ઉપર ટ્રાય નથી કરી હજી.
એવું છે પણ હજી એમ કોઈ કરવા નો દેય ને ટ્રાય.
હમ એમ જે કોઈ કરવાય મહિનો બે મહિના. થાય નહી તોઈ માંડ આવડે આઈબ્રો.
હા.
ફેશિયલ બ્લીસિંગ ને સાઇન ની તો ઠીક ક્યાથી કરવા દે પણ આઈબ્રોઝ. ના ચાળા ન કરવા દઈ.
હા શું આઈબ્રું મેકઅપમાં ફાવી ગયું બધું આય છે.
હા મેકઅપમાં તો ફાવી ગયું પણ હવે તો ક્યાં આઈ શેડ એન્ડ કલર મેચિંગ કરવાના આવે. કેમ કે હવે તો બધા કલર બારે બાર કલર ના આવે સે.
હા.
હ એમાં તી બી દુકાને બધા. કલર ના આવે બારે બાર કલર ના એટલે પછી ક કઈ કલર તો મેચિંગ કરવાના નો હોય આપણે.
હા લિપસ્ટિક શેડ ફાવી ગયો હરખી રીતે.
હા.
એવુ છે.
હમ તમે બોલો.
અમારે તે બધું ફાવી ગયું છે.
હમ ત પા તો પણ છે ને ત મેકઅપ સામાન થોડો ઘણો. ત ન તો તું નહી ટ્રાય કરતી. તો નહી ટ્રાય કરતી હમ.
ટ્રાય.
હમ. એવું છે એમને.
હા.
હમ. હ ત્યાં જ મગ ત ફ્રી થોડીક થઈ ગઈસ ત થેલીનેલીને બલાવું પળસ સડી ગીધું મહીદવે મહીદવ પછી નિરાતે બનાવી નાખે
એવું છે.
હમ કેમ કે્યા તે પાછુ મોડા તોું બધું નમકીન ભેર્યું એમાં હલો
હલો
હા બોલ બોલો
બોલો
હમ એલે મશીન માં તો કઈ ન હોય આપડે સિલાઈ મશીન શીખવું હોય ને
હમ
અલા હ સિલાઈ મશીન શીખવું હોય ને હલો હા તો હલો
હલો અવાજ નથી થઈ આવતો
અવાજ આવે છે ને સિલાઈ મશીન શીખવું હોય ને
હમ
હ એમાંશે ને પેલા પગેગ અ ખાલી પગે થી શીખવાડે એટલે આમ કઈ સોય બોય ન ના સોય તો નાખેલ હોય પેલા દોરેથી ન શીખવાડે લા પેલા ખાલી પગેથી શીખવાડ પગેથી પછી આપણને આ અમો ફેરો તો આવડી જાય ને એ પછી એ આપણને કાપડ નું પ હમ તાચોૌ કાપડ હોય ને એ આપણને આપે પછી એમાં સીધી સિલાઈ કરવાની એટલે દોરો નહી ખાલી હમ સિલાઈ કરવાની સિલાઈ કરવાની પછી પછી પછી દૂરો આપી પછી દોરા માં સીકી સિલાઈ કરવાની પછી એક આપડા આવેય પછી એમાં આપણેે સિલાઈ કરવા
તમે ક્યાં કોર્સ કરેલો છે સવાન ક્લાસીસ ન
હ અહીંયા નરિયાળી બે મહિના ન કોર્સ હતો ને ત્યાં ગઈ હતી પણ ડ્રેસ ને બ્લાઉઝ ને એવું નથી શીખવાયલું સ્કૂલ બે એકને શોપિંગ બે ને પછી ઓલા પર્સ ને એવું બધિવ શીખ કપડા ભરવાનું બે નાતા હ કપડાં બના કપડાં ભરવાનું બેગ બનાવતા નેાવ ગયા સ્કૂલ બેગ તોને સેવાતા ખર બસો ત્રણસો સીવા હતા પણ પછી એને એને રોકાણ માંગ્યું ને પછી મેં ના પાડી દીધી
એવું છે
હ યોગસ એમાં પાછું ન્યાં સીવવા જવાનું એમ આપે પાછું ઘર બેઠું નહીિ સીવાય પા ં સવા ન એ તો પી ન થાય ને આપે ડેલી ડેલી સચાવવાનું કેમ કે કોનું કામ હોય પાછ વાડેલું કામ હોય
હા
નહી તો આ એક કદી બેન ખરે હોયને તો એમ થાય કે આપડે ઓલું કરી નાખીએ એમ હમ
એવું છે
હમ એવું છે
હારું તો રાખું
એ હાલ